હલો. હલો.
હલો.
હલો.
અવાજ આવે છે મિત્ર?
આ મિત્ર આવી રહ્યું છે.
હા હા હા, શું કરી રહ્યા છો?
કઈ નહી મિત્ર જસ્ટ હું જમીન આવ્યો તો હવે હું ફ્રીજ છું.
બરાબર, જમી લીધું કે?
હા મિત્રો જમી લીધું.
હમ. કેવું ચાલી રહ્યું છે વાતાવરણ?
છે વાતાવરણ તો વરસાદ ન છે અને વરસાદના કારણે થોડું ઠંડુ ઠંડુ પણ લાગે છે તો કઈ અલગ જ મજા છે, તમારું કેવું ચાલી રહ્યું છે?
હ. મારું પણ એવું જ છે બસ મજાનું અને હવે. હવે તો કોઈ ખેડૂતો ન સિઝન છે એટલી મને એવું લાગ્યું કે આજે આપડે ખેડૂતો અને ખેતી વિશે નું જીવન છે એના વિશે થોડીક ચર્ચા કરી લઈએ. તો મિત્ર તમે શું કહેશો એના વિશે?
હા મિત્રો ખુબજ સારો વિષય છે કારણ કે આ સમય પણ તમે કીધું એ રીતે કે ખેડૂતો નો ચાલી રહ્યો છે તો આ ટોપિક ખુબજ સારો છે આપણા માટે.
હ હા, અને બીજું જવા જઈએ તો આ વિષય ન લઈએ તો ખરેખર ખેડૂતને અન દાતા કહેવામાં આવે છે કારણ કે તે રાત દિવસ મહેનત કરીને આપણા માટે અનાજ, શાકભાજી, ફળો, અને અન્ય ખાધ વસ્તુઓ નું ઉત્પાદન કરે છે. જો ખેડૂત ના હોય તો આપણને ભોજન પણ ના મળે એવું થ તેથી ખેડૂતનું જીવન આપણા સમાજ માટે ખૂબજ મહત્વનું છે. પરંતુ કેટલાક લોકો એવા છે કે એ તેમને લાગે છે કે ખેતી ખૂબજ સરળ કામ છે એને. ખુબજ સરળતા થાય છે, પરંતુ એ વસ્તુ ખેડૂત તોઓને જ ખબર હોય છે. અહ આજકાલ આપણે જોઈએ તો વરસાદનું પણ અનિયમિત કા જોવા મળે છે. ક્યારેક આવે, ક્યારેક ના આવે એવું પણ થાય છે, અને એમાં ખેડૂતોની ખુબજ મુશ્કેલ થાય છે મિત્ર. તો એ આપણને જ સમજવું જોઈએ. શું-શું કેવું તમારે?
હા મિત્ર તમારી વાત સાચી છે. કારણ કે તમે કીધું એ રીતે કે વરસાદ નું અનિયમિત રીતે ન આવવાનું એનું કારણ તો આપને પોતે ભાગીદાર હોઈ શકીએ, કારણ કે આપણે ખાસ કરીને મોટાભાગે ધ્યાન આપતા નથી કે આપણે આસપાસ શું થઈ રહ્યું છે, કે એના-એનાથી આપણને શું નુકસાન થઈ થઈ શકે, તો એવું આપણે ધ્યાનમાં રાખતા નથી, તો ખાસ કરીને આપણેે ધ્યાનમાં રાખ વું જોઈએ. કારણ કે જે વૃક્ષો છે એ વરસાદ ગવામાં અને આપણા આજુબાજુના વાતાવરણને પણ ચોખ્ખો રાખવામાં ખુબ જ મદદરૂપ છે. અને તમે કીધું એ રીતે કે તો ભારત એક કૃષિ પ્રધાન દેશ સે અને આપણા દેશની મોટી વસ્તી ખેતી પર જ આધારિત છે, તો ખેડૂતને દેશનો અહ તમે કીધું તે રીતે કે અન્નદાતા પણ કહેવામાં આવે છે, કારણ કે ખેડૂતો દિવસ રાત મહેનત કરીને સમગ્ર દેશ માટે અનાજ, શાકભાજી, અને અન્ય ખાદ્ય વસ્તુઓનો ઉત્પાદન કરે છે. તો ખેડૂતનું જીવન ખુબજ મહેનત ભર્યું પણ હોય છે. તો વહેલી સવારે ઉઠીને ખેતર માં જાય છે અને આખો દિવસનું કામ મજૂરી કરતા હોય છે. તો તમે શું કહેશો મિત્ર?
હા મિત્ર. તમારી વાત તો સાચી સે. કારણ કે સવારથી ઉઠી ત્યાં સુધી માંડીને ખેડૂતો જે કામ કરતા હોય છે, એ નહી એને એ ટેવાય ગયેલા હોય છે કે સવારે વહેલા ઉઠી ને કામ કરવા જોઈ એને. તેથી આપડે કહી શકીએ કે ખેતી સંપૂર્ણપણે કુદરત પર આધારિત છે. જો સમયસર વરસાદ ન પડે અથવા તો વધુ વરસાદ પડે, અહ વાવાઝોડું આવે એ પાકમાં જીવાણ લાગી જાય, તો આખા વર્ષની મહેનત બગડી જાય છે ખેડૂતોની. ઘણી વખત ખેડૂતોને આર્થિક નુકસાન પણ સહન કરવું પડે છે આજકાલ ખેતીમાં આધુનિક કે પેલું એ લુટે ટેકનોલોજીનો પણ ઉપયોગ વધી રહ્યો છે મિત્ર. જેમાં આપડે જોઈ લઈએ મોટરો છે વરસાદ ના પડે તો મોટરનું પાણી પન ઉપયોગ કરવામાં આવે છે. અને ટ્રેક્ટર ડ્રીપ સિંચાઈ ડ્રોન નવી ખેતીઓનો ઉપયોગ નવા નવા બિયારણો હા આજ કાલ તો ઘણું બધુ વધી રહ્યું છે પરંતુ જે ગામડે વિસ્તારમાં ખેડૂતો ને આટલું બધું જે નોલેજ ના હો એટલે આવી બધી યોજનાઓનો લાભ નથ લઈ શકતા હોય પેલા ખેડૂતો અને સાથે સાથે મોબાઈલ દ્વારા હવામાનની માહિતી પણ મેળવી શકે છે હવે તો ખેતી અંગેનું માર્ગદર્શન પણ મળી રહે છે તો મોબાઇલમાં તો એમાં આપ વધારે ટેન્શન લેવાની જરૂર નથી મિત્ર કારણ કે જો સરકાર પણ આપણને ખેડૂતોને ઘણી યોજનાઓ ચલાવે છે જેમાં પાકવીમા સહાય સિંચાઈ યોજનાઓ ખેતી માટે લોન નવી નવી ટેકનિક તાલીમ આપે છે અને આવી બધી સુવિધાઓ આપવામાં આવે છે જો ખેડૂતોને યોગ્ય માહિતી અને સમયસર સહાય મળે તો તેઓ વધુ સારી રીતે ખેતી કરી શકે છે ખેતી માત્ર ખેડૂતો નહિ પરંતુ દેશની અર્થવ્યવસ્થા માટે પણ ખૂબ મહત્વની છે આપણા દેશની મોટી વસ્તી ખેતી પર આધારિત છે મિત્ર કૃષિના વિકાસથી દેશનો વિકાસ પણ ખુબ ઝડપથી થાય છે એટલે આપણને પર્યાવરણની જે છે એ આપણને ધ્યાન રાખવું જોઈએ પરંતુ હજુ પણ ઘણા ખેડૂતોને યોગ્ય ભાવ મળતો નથી જેમાં દરેક ઉત્પાદન સારું થાય છતાં બજારમાં ભાવ ઓછો હોય થી તેમને નુકસાન થાય છે તેથી ખેડૂતોને યોગ્ય બજારમાં અને યોગ્ય કિંમતે મળવી ખૂબ જ જરૂરી છે એ વિશે તમે શું કહેશો મિત્રો
હા મિત્ર તમારી વાત તો એકદમ સાચી છે કારણ કે હવે આજના સમયમાં જોવા જઈએ તો ખેતીમાં ટ્રેક્ટર આધુનિક સાધનો ટપક સિંચાય અને નવી ટેકનોલોજીનો ઉપયોગ પણ સરળ ખેતીમાં સરળ બની રહ્યું છે છતાં ખેડૂતોને પાકના યોગ્ય ભાગમાં મોગા બીજ અને ખાતર પાણીની અછત અને હવે જોઈ શકીએ છીએ કે કેવી રીતે શું થશે અને બધું પણ એમ જોવા જઈએ તો કારણ કે મોબાઈલમાં બતાવે છતાં પણ અમુક વખત વાતાવરણમાં ફેરફાર થઈ શકે છે. અને ખેડૂતોના જીવનને વધુ સારું બનાવવા માટે સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ પણ આપવામાં આવે છે. પરંતુ તમે કીધું એ રીતે મિત્ર કે જે ગામડા વિસ્તારના જે છે લોકો તો એ લોકોને વધારે પડતું જ્ઞાન ન હોવાના કારણે જે જે લોકો અભણ છે. એ લોકોને પૂરતું જ્ઞાન ના હોવાના કારણે લોકો તો યોગ્ય જે સરકારી યોજનાઓ છે. એનો લાભ લઈ શકતા નથી એન અને આપણે કદાચ આપણાથી થઈ શકે તે એવું કરવું જોઈએ કારણ કે આપણે બધા ખેડૂતોને માહિતી પૂરી પાડવી જોઈએ કારણ કે જો ખેડૂતોને લીધે આપણને આટલું બધું મળતું હોય તો આપણે પણ આપણા પર જ્ઞાન હોવા હવાના કારણે આપણેે પણ થોડું બીજાને એવું કઈ કરી શકે તો કોઈ પણ એવા પ્રોગ્રામોમાં એવું કઈ રાખી શકીએ તો એમાં આપણે ખેડૂતોને વધુ માહિતી આપી છે છે અને ખેડૂતોના જીવનને વધુ સારું બનાવવા માટે તો સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ આપવામાં આવી છે એ એનો વિશેષ તો ધ્યાન રાખવું જોઈએ અને ખાસ કરીને જોવા જઈએ તો ખેડૂતોને અમુક ખેડૂતોને જે પૂરતો ભાવ નથી મળતો અને જે ખાતરો અને બિયારણોના ભાવો પણ વધારે છે. તો કમસે કમ થોડું ઘણું વિચારીને અને એના માટે સરકારે યોગ્ય પગલા પણ લેવા જોઈએ કે જે ખેડૂતોની મહેનત છે અને એના પર એ લોકોને પૂરતી મહેનત ન જે ફળ મળી શકે તે એમનું જે વેતન છે એ એમનો જે પગાર તરીકે જે કમાઈ રહ્યા છે તો એ પૂરતી રીતે મળી રહે અને જે ભાવ છે. એ સારી રીતે મળી ર એનું યોગ્ય સરકારે ધ્યાનમાં રાખવું જોઈએ અને અંતમાં તો હું એટલું જ કશ કે ખેડૂત દેશની અર્થવ્યવસ્થા નો મહત્વપૂર્ણ આધાર છે અને આપણે ખેડૂતોના પરિશ્રમ નું સન્માન કરવું જોઈએ અને તેમને યોગ્ય ભાવ તથા જરૂરી સુવિધાઓ મળવી જોઈએ. જેથી ખેડૂત સુખી સુી હશે તો દેશ પણ સુખી હશે અને સમૃદ્ધ બનશે તો તમે શું કહેશો મિત્ર
હા મિત્ર હું પણ એટલું જ કે તમે આટલી માહિતી આપી એના બદલ હું આભાર માનો છું અને હોવે પછી આપે કોઈ જબરજસ્ત ટોપિક વિશે વાત કરીશું તો થેન્ક યુ
હા તમા